હેલો તમને અવાજ આવે છે મારો હેલો.
હા મને આવે છે મને આવે છે તમને આવે છે મારો અવાજ.
તમારો અવાજ કપાય છે.
એ
હેલો.
નેટવર્કનાં લીધે. હા તમને આવે છે મારો અવાજ?
હ હવે આવ્યો આવ્યો. હા કેમ છો?
હા બસ મજામાં મજામાં.
એવું હમ્મ.
હલો મજામાં.... હલો.
હા.
હલો.
અવાજ આવે છે.
હલો.
હલો.
તમારો અવાજ કપાઈ ને આવે છે. તમારો અવાજ કપાઈ ને આવે છે.
નેટવર્ક નેટવર્ક ઈસ્યુ છે ને એટલે અવાજમાં પ્રોબ્લેમ થાય છે. હમ હેલો હવે આવ્યો.
હા હવે આવ્યો તમને આવ્યો. તમને આવ્યો મારો અવાજ?
હા આવ્યો આવ્યો મઝામાં.
બસ મજામાં જો.
હા શું કરે છે. બસ શાંતિ છોકરાઓ ગયા કોલેજ.
ઓકે.
તો ફ્રી પડી તો મે કીધું લાઈ તમને ફોન કરું. કેવું ચાલે છે? બોલો તમારે ભણવાનું છોકરાને?
છોકરા ને ભણવાનું સારું ચાલે છે એ પણ સ્કૂલે જ ગયો છે જો.
હમ હમ હમ. બરાબર બરાબર હા. કેવું છે અત્યારનું ભણતર કેવું લાગે છે? આપણા જમાના પ્રમાણે.
આપણા જમાના પ્રમાણે તો હું કવ ને તો અત્યારનું ભણવાનું બવ જ અઘરું છે. કારણ કે... હું જે આઠમા ધોરણમાં ભણી હતી ગણિત. પર્યાવરણ એ બધું અત્યારે મારો છોકરો પાંચમા... ધોરણમાં છે અત્યારે એને એ બધું અત્યારે એને આવે છે.
હ.
એવું છે.
હમ અત્યારે એવું લાગે છે કે, ટ્યુશનની જરૂર પડે, છોકરાને ભણાવવામાં.
ચોક્કસ જરૂર છે, છોકરાઓને ટ્યુશનની બવ જ જરૂર છે. જો ઘરે શાંતિથી ભણી લેતા હોય, તો કોઈ જરૂર નથી. પણ આપ આપ આપણા માટે એટલું એજ્યુકેશન હોવું જોઈએ, આપણું પોતાનું કે આપણે છોકરાને જાતે ભ પણ અત્યારના છોકરાઓ કેવું છે, એ બીજા જોડે સરસ શાંતિથી ભણી લે પણ આપણે કઈ શીખવાડીએ ને ભણાયે ને તો ધ્યાન જ નથી હોતું.
હમ્મ
એટલે એ લોકોને ટ્યુશન એટલા માટે જ મેં આ વરષથી જ એને ટ્યુશન મૂક્યું. ચાર ધોરણ સુધી તો મે એને ભણાયો. અવે મને એવું લાગે છે કે થોડુંક અઘરું આવે છે ભણવાનું. તો હવે ટ્યુશન મૂકવો પડશે એટલે મે આ વખતથી એને ટ્યુશન મૂક્યો, હવે જોઈએ રિઝલ્ટ આવે ત્યારે ટ્યુશનની કેવી અસર થઈ છે.
હ તો લાગે અત્યારે એવું લાગે કે ભણતર બવ જરૂરી થઈ ગયું છે, આ અત અત્યારના જમાના પ્રમાણે આપડે તો બવ જ પાછા છે.
બહું જ આપણને તો તો એવું લાગે કે આપણે ખાલી ચા પાંચ છ ધોરણ ભણ્યા હોય ને એવું જ લાગે છે.
હા અત્યારે જો છોકરાઓ મોબાઈલ કોમ્પ્યુટર બધું ર ફટફટ ફટફટ ચાલુ કરી દેતા હોય. આપણને તો એ સમજ ના પડે ક્યાંથી ચાલુ કરવું ને ક્યાંથી બંધ કરવું. તો એટલું બધું અત્યારે આગળ એટલું વધી ગયું છે ભણતરનું.
અત્યારે કેવું છે કે આપડે ભલે હું કોલેજનું ફર્સ્ટ યર કર્યું છે, મેં એટલે સુધી તો હું ભણી છુ, પણ તો આમાં એવું લાગે કે ચાર પાંચ ધોરણ ભણ્યા હોય ને. આમ એવું લાગે એવું ના લાગે કે હા ભાઈ મેં પણ કોલેજ કરી છે.
અ અત્યારે તો ગામડાઓમાં પણ હવે તો છોકરાઓને ભણાવે છે કે પહેલા જેવું નથી કે બાળપ તા આવડી ગિયુ એટલે ચલો ઊંચું મૂકી દીધું નહી ભણવાનું પણ હવે ત્યાં ભી એટલો વિકાસ થઈ ગયો છે, ભણ
એમાં જ એમાં શું છે કે અત્યારના પેરેન્ટ્સને ખબર પડી છે કે, ભણાયશું તો છોકરાનું ભવિષ્ય બનશે. નહી ભણાઈએ તો નહી બને જયારે આપણા વખતે તો આપણા વાલી આપ આપણ ને કોલેજ જવા નતા દેતા કે છોકરું એવી માન્યતા હતી છોકરું કોલેજમાં જાય ને એટલે બગડી જાય એટલે છોકરા ને બાર ધોરણ જ સુધી જ ભણાવવાનું એવી એવી માન્યતા હતી.
પણ પેલા તો ગામડા ગામડાઓ માંય સ્કૂલો ક્યાં જોવા મળતી તી મળતી તી કે માંડ આખા ગામડામાં એક કન્યા શાળા હોય. એક જ અત્ય્યારે તો તમે ગામડામાં જોવ ને તો ઠેર ઠેર તમને સ્કૂલ ચોખ્ખાાઈ બધું જ જોવા મળશે અત્યારે તમને.
હા તે હું કન્યા સા હું કન્યા શાળામાં જ ભણી છું, એક થી સાત ધોરણ કન્યા શાળામાં જ ભણી છું. ત્યારબાદ પછી આઠમા ધોરણ થી આઠ થી બાર હું મોટી શાળામાં ગઈ તિ. જે આપડે કોઈ દિવસ જોઈ જ ના હોય એમ.
બરાબર છે.
અને અત્યારે તો છોકરાને પેલ્લે થી જ એવી સ્કૂલમાં મુૂકવામાં આવે છે
અરે અત્યારના છોકરાઓને તો એવી સ્કૂલ બતાઈએ ને આપડે કે જો આ સા આ ગવર્મેન્ટ સ્કૂલ ના ના ત્યાં ના જવાાય આવી સ્કૂલમાં તો ભણાતું હોય
ના આપડે આપડે એ સ્કૂલ બતાઈએ ને આપડે કહીએ ને કે જો હું આવી સ્કૂલમાં ભણી છું તો આપડા ઉપર હસે કે મમ્મી તું તો જો હાવ કેવી સ્કૂલમાં ભણી છું
અ અને પેલા કેવું હા પેહલા તો પેહલાના જમાના તો મા બાપ એટલું પ્રેશર નતા તા ભણવા માટે કે અત્યાર તો જે ભણે ગણેને સારું ભણે તો જ સારી નોકરી મળે એવું થઈ ગયું છે અત્યારે નોકરીઓમાં પણ એવું થઈ ગયું છે કે તમારું છોકરું સારું વ્યવસ્થિત અ સ્કૂલમાં ભણેલું હોય તો તમારા છોકરાઓને જલ્દી જોબ મલી જાય તમે શું કેવા માંગો છો એ માટે
સાચી વાત છે સાચી વાત છે કે સારું જો સારું ભણેલા હશે અને મહેનત સારી એવી કરી હશે ને જો એમની ટકાવારી સારી એવી હશે ને તો એમને નોકરીની ઓફર સામેથી જ આવશે કંપની વારા સામેથી જ એ લોકોને કોલ કરે છે કે ભઈ તમને સિલેક્ટ કરવામાં આવ્યા છે તો તમે ઇન્ટરવ્યુ માટે આવી જજો અને પણ જો તમે ભલે અ વધારે ભણ્યા હશે પણ તમારી ટકાવારી એટલી સારી નઈ હોય ને માનો કે પચાસ એક પચાસ પન ચાવન ટકા આયા હશે ને તમારા તો તમને નો કરી માં બી મુસીબત છે એમ
બર બરાબર છે પણ અત્યારે અત્યારે એવું જ થઈ ગયું છે બર કે અત્યારે કેટલા બધા ભણેલા છોકરાઓ ઘરે બેસી રહ્યા છે કે એટલા બધા હું જોઉં છું આજુબાજુ કે સારું સારું ભણેલા હોય છે પણ ઘરે છે કે ના અવે આ આ ભણતરની વેલ્યુ ઓછી થઈ ગઈ છે અવે આ ભણવું જોઈએ આ ભણવું જોઈએ એટલે છોકરા વિચારા હવે પોતે બી કન્ફ્યુઝ થઈ જાય છે કે આગળ હવે શું કરવાનું એના માટે
જો પેલા તો છે ને એચ આર નો ક્રેઝ હતો કે એચ આર ભણએ ને તો બવ સારી જોબ મળે એમ અવે અત્યારે છોક કરુ એચ આર નું જે છોકરાને અત્યારે એચ આર કમ્પ્લીટ થઈ ગયું છે એ પણ રસ્તે રખડતો છે
હમ્મ
પછી બી સી એ નો ક્રેઝ આયો કે ભઈ બી સી એ છોકરા બઉ કમ્પ્લીટ કરી દે તો એમને સારામાં સારી કંપનીમાં સારામાં સારી પોસ્ટ ઉપર જોબ મળે અવે બી સી એ વાળા પણ રખડતા થઈ ગયા છે એટલે છોકરાઓને એવું થાય કે ભઈ ઉં આ ફિલ્ડમાં જઉ આ ફિલ્ડમાં પણ એ બિચારો જયારે એ ફિલ્ડ કમ્પલી કમ્પ્લીટ કરીને બહાર નીકળે છે ને ત્યારે એ ફિલ્ડની કોઈ વેલ્યુ જ નથી હોતી
હવે એ એ છોકરાઓને કેટલું બિચા તકલીફ પડે બિચારાને એના મા બાપ ને એ છોકરાઓને કે આજે કે એમ કરીને એમને એમના છોકરાઓને ભણાયા હોય આજે પછી એજ ફિલ્ડમાં આ જે ઘરે બેસી રે છોકરું તો કેટલી તકલીફ થઈ જાય એ લોકોને હવે આ વાગા તો આ વિચારી જ ના શકે બિચારા આટલું બધું હું તો કઉ ગવર્મેન્ટે થોડી ફી માં બી છોકરાઓને રાહત આપવી જોઈએ.
આપવી જ જોઈએ લાખ લાખ રૂપિયા ફી હોય છે ભરવાની
હ આજે મીડ મીડલ ક્લાસ માણસ કેવી રીતે લાવે એટલું બધું ભણવાવાના પૈસા
તમે લોન તમે લોન લો પણ તે લોન ભરવાની પણ સગવડ તો હોવી જોઈએ ને
હા સાચી વાત છે એટલે એના માટે બી કંઈક કરવું જોઈએ. મારા મતે તો હું એવું હું એવું કઉ છું કે ગવર્મેન્ટે થોડુંક કંઈક કઈ કરવું જોઈએ થોડી સહાય કરવી જોઈએ થોડી ફી ઓછી કરવી જોઈએ. કરે છે ને આ નથી પણ તર માટે આપે છે ગવર્મેન્ટ નથી આપતા એવું એ નઈ પણ એના માટે આ લાવો તે લાવો બિચારા ક્યાંથી ક્યાંથી આ બધું લાવે કેટલા સપના
તો મારું માનવું તો એવું છે કે ફી તો ઓછી કરવી જ જોઈએ. એ એનો કોઈ પ્રશ્ન જ નથી કે સરકારે આ સામાન્ય માણસો માટે તો આવું રાખવું જ જોઈએ પણ પ્લસ એ પણ રાખવો જોઈએ. કે ભાઈ જે ભણેલા ગણેલા છે જે આવું નાની અમથી દુકાનમાં બેસીને જોબ કરીને એવું એમનું ઘર ચલાવે છે એવા એજ્યુકેટેડ લોકો માટે પણ જે ફરી એજ્યુકેશન છે છતાં નોકરી નથી મળતી. એના માટે પણ સરકારે કઈક કરવું જોઈએ.
સાચી વાત છે.
છે તમાર
ના ના સા બિલ તદ્દન સાચી વાત છે કે કરવું જ જોઈએ. કે આજે કે કેટલા છોકરા ફરતા જોઈએ છે બિચારા સેલ્સમેનનું કર તા હોય છે સારા સારું ભણી લે પોસ્ટ ઉપરના છોકરાઓ કે આ જે મોલમાં બેસી જાય છે. ને બધી મ અ હ સેલ્સમેન તરીકે બી કામ કરે છે બધું જુદું-જુદું છોકરાઓ બિચારા આપડે તો સાંભળીએને કે આજે બિચારો આ ભણે છે તો પોલીસ માં જતો રહ્યો અહી જતો રહ્યો છોકરો ક આપણ તો આપણને એમ થાય કે અત્યારે ભણતર જે ભણે છે એના પ્રમાણમાં છોકરાને એની સામે કશું મલતું નથી હ બધા બેકાર બેસી રહ્યા છે અત્યારે તો
બેરોજગારી બઉ વધી ગઈ છે. એજ્યુકેશનની સામે એજ્યુકેશન પ્રમાણે બેરોજગારી પણ વધારે છે અને અમુક એવું નથી કેતી હું પણ અમુક છોકરાઓ એવા હોય છે ખરા કે ના ભાઈ મારે મારા લાયકાતની નોકરી ના મળે ત્યાં સુધી હું ના નોકરી ના કરું પણ એવું અમુક એવા એટીટ્યુડ વાળા હોય છે પાછા એવું નથી. અમુક ને કે સ્ટાર્ટિંગ થી પચાસ સાહીઠ હજાર પગાર જોઈતો હોય છે.
અરે બાપા એવું ક તો હા
અમુક એવાય હોય છે. હવે તમે પહેલું પગથિયું ના ચઢો ત્યાં તમે દસમા પગથિયે પહોંચવાની વાત કઈ રીતના કરી શકો.
પુન્ય થી શરૂઆત કરવી જ પડે ગમે તે જગ્યા અત્યારે તો જો બધે એક્સપિરિયન્સ ત્યાં બહુ માંગે છે કે તમારો એક્સપિરિયન્સ શું છે જોબ માટે જાવ એટલે એટલે તમારે સ્ટાર્ટિંગ તો તમારે કરવું જ પડે ગમે ત્યાંથી
હા એટલે કેવુ અમુક છોકરાઓ એવા પણ એટીટ્યુડ વાળા હોય છે કે ભાઈ ના આટલામાંથી પાંચ છ છોકરા તો એવા તમને મળી જ આવશે. તમે જોશો ને તો કે ના ભાઈ હું દસ પંદર હજાર થી ચાલુ ના કરું હું તો આટલું ભણેલો છું એટલે મારે તો મારે સ્ટાર્ટિંગ થી જ પચાસ હજાર પગાર તો જોઈએ જ. અરે સ્ટાર્ટિંગ થી પચાસ હજાર તમને કોણ આપે? તમે પેલા જાઓ તમે કામ કરો તમારું કામ જુવે ત્યાર પછી તમને સેલરી એ રીતના આગળ વધારે અને મહિનો બે મહિનો તમે કામ કરો તો કંપની ને તમારો અનુભવ થાય તો તમારી સેલરી વધે ને એમ નેમ કઈ રીતના વધે હલો.